હલો
બોલો
શુંકારે
કઈ નહીં વેસે લા હ શું કરું,
કઈ ન બેસેલા,
જમી લીધું.
હા અમને કોણ જમવાનું
એવું છે ટાઈમ છે.
હા એનો એક ફિક્સ ટાઈમ હોય.
હમ હમ બરાબર
હ કોલેજ જવાની તું,
હા જવાની તું
બહ દરરોજ દરરોજ કોલેજ જાય.
મજા આવે સ્ટડી કરવાની લેક્ચર ભરવાની
કઈ પણ તો નથી કરાવતા.
ના રે અમારા તો બધા લેકચર ચાલે છે તમારા ક્લાસ માં નઈ ચાલતા
ના અમારા ક ક્લાસ માં એક એક એક ચાલે
અમારા ક્લાસ માં તો બધા લેક્ચર ચાલે
આમા ક્લાસ માં કોઈ જ દિવસ ચાલે
અચ્છા કેમ એવું તમારા મેમને બોલાવી ગવા.
પણ મેમ આવે જ નહી તો અમે શું કરીએ
હ હ કમ્પ્લેન કરવાની બીજું તો શું થાય કે લેક્ચર જ નહી ચાલવાના તો તમે ભણવાના છો.
એ જ હવે કરવું પડશે પાછું.
હા
હવે તો પાછી બહુ રજા પડશે પણ
કેમ સાની રજા
હવે તહેવારો ચાલુ થશે તે
હા તેવાર ચાલુ થશે હવે
હ બધા લાઈનમાં ચાલુતાશે રાઠયાાર ટા ગણેશ ચતુર્થી નવરાત્તિ દિવાળી
ક્યારે છે રથયાત્રા
હમણાં સોળ તારીખે
અચ્છા
કેમ તેને નથી ખબર
ના મને નથી ખબર કે એમાં આપેલું નથી ને અષાઢી બી છે કદાચ હ ને એ દિવસ હા અચ્છા એમાં ક જગન્નાથ પુરી ને
હા જગન્નાથ ભગવાન
અચ્છા એ કઈ જગ્યા પરશે એમનું મંદિ
જગન્નાથપુરીમાં
મતલબ કે સાઈડ
અરે જગન્નાથ પૂરિમા
એક સાઇટે આવેલું જગન્નાથપુરી
એતો મને નથી યાદ
ઓકે
હમણા આખું ગામ ફળાવશે એને પણ
એવું છે.
હા
એમનું મંદિર આપડે અહિયાં કઈ જગ્યા છે? વલસાડ માં
વલસાડમાં છે, ને અહિયાં આ છીપવાડ માં
ઓ હા બરોબર
છીપવાડ માંથી રાતે નીકળે આખું ટાવર ફરીને આવે
હા મેં જોયું તો છે.
હા
પેલા મગ ને ચણા આપે પ્રસાદ
ચણાની પ્રસાદી
હા
આ વખતે ગણેશ ચતુર્થી માં ભી અગિયાર દિવસ છે.
એવું છે.
હા દસ દિવસે ઉઠાવી દેઈ પણ આ વખતે અગિયાર દિવસ છે.
ચાલો સારું એક દિવસ વધારે મળશે
વધારે એટલે આ વખરે બારમા દિવસે વિસર્જન
સારું સારું
અમારા ઘરે બી છે, આ વખતે અમારા ઘરે સાડા ત્રણ દિવસ ના.
અચ્છ સારું સારું મૂર્તિ એવી જોઈ છે કે બાકી છે હજી?
ના હજી મૂર્તી જોવાની બાકી છે.
બરાબર.
થશે એ તો હવે ધીમે ધીમે.
હા વાર છે ને હજી તો.
હા હજી તો વાર ચૌદ સપ્ટેમ્બર છે ને.
હવ હજુ તો બહુ વાર છે હજુ તો જુલાઈ ચાલે.
હા.
હ
હવે બધું ખુલશે એટલે પછી મોટી જોવાનું.
હા બાકી મૂર્તિ બનાવાનું કાર્ય ચાલુ થઇ ગયેલું છે બહુ બધી જગ્યા પર જોઈ છે.
હા એ મેપ પણ જોયું છે પણ અમે જ્યાંથી લઈએ ને એ હજુ નથી ખુય્લુ.
અચ્છા માટીની આવશે ને તમારી તો શુદ્ધ.
હા માટી ની નાની તે લાવીએ સ્થાપના માટે માટીની બીજી મોટ ટી તે પીઓપી ની
અચ્છા.
એટલે બે મૂર્તિ લાવવું પડે.
અહમ બરાબર.
આવજે તું પણ અમારા ઘરે.
પાકું આવીશ.
ફેમિલી ને પણ લઈ આવજે.
સા
વિસર્જનમાં બી બધા આવજો.
પાકું પાકું આવીશ આવીશ.
બીજા તો હવે બહુ બધા તહેવારો છે.
તો નવરાત્રી બી આવશે ને.
હા બહુ મજા આવે એમાં પણ.
ચાલો છે ને અતારા તો ગરબડ ક્લાસ બરા
ચાર મહિના પેલા એ પણ ચાલુ થઇ જાય.
અચ્છા.
તુ નય આવે ગોકુલ માં.
ના મેં નહી આવુ.
આવવાનું બઉ મજા આવે.
આવીશ જોવું ને હવે આ વખતે તો કોઈ ફ્રેન્ડ હતું નઈ પેલા. હવે બધી ફ્રેન્ડ બની તેમ પેલા એકલું એકલું બો લાગતું મ.
હા બરાબર.
બધી ફ્રેન્ડ હોય તો હુ સાથે ફરાય એમ સાથે રમાય તો મજા આવે એમ ગ્રુપમાં.
ગ્રુપમાં જ જવું પડે ત્યાં પન.
હા એ જ ને છેક
હમ ગ્રુપમાં જાય તો મજા આવે.
હમ કારણ કે બઉ બધું હોય ને પબ્લિક.
બઉ બધાનાં અલગ અલગ ગ્રુપ હોય.
રેયજ ને. બધા ગરબા ક્લાસ વાલા બધાં પોત પોતાનું ગ્રુપ લઈને આવેને.
હા.
એટલે પછી.
આ વખતે તો અમારા ગ્રુપબી બો મોટું છે.
ઓહો સારું ને જેટલું મોટું ગ્રુપ એટલી વધારે મજા.
ને પાછી ગોકુલની જગ્યા પણ બદલાઈ ગઈ.
કેમ એ કઈ જગ્યા પર શિફ્ટ થયું.
ગોકુલ નું ગ્રાઉન્ડ વેચાઈ ગયું છે આઈ થિંક.
અ હા.
એટલે આ વખતે કોલેજ સાઈડ આવવાનું છે.
ઓહ આપણી કોલેજના ગ્રાઉન્ડમાં
હા.
આગળ બી આયા અહીયાં જ હતું ને.
હા હતું ત્યાં જ હતું.
એજ ને
પણ એ રંગ ટાળી હતું.
તે રંગ ટાળી હતું.
હા.
અચ્છા સારું કોલેજ પાસે જ આવી જાય તો તો.
હમ તેજ પણ આ બો નાનું નાનું ગ્રાઉન્ડ છે.
આપણું કોલેજનું ગ્રાઉન્ડ નાનું છે પણ એ તો પ્લે ગ્રાઉન્ડ માટે છે ને એટલે નાનું છે.
હા તે જ બીજું તો કોઈ ગ્રાઉન્ડ નથી.
એ તો હવે પછી શોધવા પડે.
ખબર નઈ હવે એ લોકો કયું રાખે.
એ તો કરશે એ લોકોને બી હોય ને ફિકર કે બધાં પબ્લિક પછી કા જાય એમ.
હા એજ.
તો શું તે કરશે એ લોકો.
હા. નવરાત્રી ભી કયા ઓક્ટોબરમાં છે. ને.
હા ઓક્ટોબરમાં છે.
રક્ષાબંધન આવશે પછી નવરાત્રી ને એવું.
મારો ફેવરેટ ત્યોહાર રક્ષાબંધન. મને બહું જ ગમે.
મારો ફેવરેટ ગણેશ ચતુર્થી, નવરાત્રી.
આ હા. ગણેશ ચતુર્થી બી ગમે પણ રક્ષાબંધન વધારે બધાં ભાઈ બેન. છૂટા થઇ ગયાલા હોય તે બી મળી જાય એ દિવસે.
હા એતો છે.
કેવું સારું લાગે પાછા ઘરમાં રોનક આવી જાય.
બધા એકસાથ મળે દટેકાય એમ ખુશી જ અલગ હોય.
હુ એમ. હમ
હું તો ગણેશ ચતુર્થી માં બહુ મજા આવે.
કેમ ન વરી ભગવાન ઘર આવે તો મજા તો આવે જ ને.
હા વરી. બધા ફૂલ ફેમિલી સાથે હોય કે નહિ એટલે બહુ મજા આવે. રાત્રે પણ સુવાન નહી બેસી રહેવાનું બાપ્પા સાથે.
હાવે તે તો બહુ જ સારું લાગે.
અને અમારે તો વિસર્જનમાં નજીક જ લાગે એટ.
હા બહ નજીક લાગે કે તમને તો
હા.
તમારે નીચે જ બરાબર એ કરી લેવાનું પ્રાર્થના ને બધું જ.
જરાક માં જ ના દડી બી આવી જાય
ઘર પાસે ને તમારે
ફરાવીને લઈ જવાય પણ પોલીસ વાળા ના કે
કેમ એવું
ખબર નહી આવે એ બધું
બધા આવે જ છે ને દૂર દૂરથી
હા બધા આવે પણ અમારું અહિયાયા થી એમ ફરાવીને નહી લઈ જવા તું
હમ્મ હમ્મ એ કેમ એવું કરે છે
એ તો અમે ઓછા દિવસ બેસાડીએે ને
અચ્છા
ડોળ અડી એવા દિવસના એ સીધા જ લઇ જવા દઈ પેલા દસ દિવસ વાળા આમ લાવે ટાવર પરથી
હા ખુબજા હવે એ તો તાવર પર તો મને બહ જોવા મળે
હા ટારુ ઘર તો ટાવર પાસે એટલે બહુ મજા આવે
બહુ જોવા મળે હમણાં આગમન બી થશે તો બધા બહુ જોવા મળશે આગમન બી
હા હવે આગમન ચાલુ થશે બધા
આવતા મહિના થી ચાલુ છે ને આગમાં
હા ઓગસ્ટમાં છે હ પેલા વલસાડ ના વિઘ્નહટાનુ છે
હા
ટાવર પર તો પેલું કયું આગમન છે તે નથી ખબર
એ દાડી એ ફરિયાનું છે કદાચ તો
હા દાડીયા ફડિયા નુ મને ભી કોઈ કીધેલું છે
પેલું એજ છે દાડી ફળિયા પછી એ બીજા બધા ચાલુ થશે બો બધા આવશે હવે જોવા તો બહુ મળશે અહિયાયા બપ્પા તો
આગમનને બો બધું હવે
તું બી આવજે ટાવર પર બઉ બધા જોવા મળશે એવું લાગે તો મેં તને ફોન કરી દઈશ આવી જ જે
હા સારું હમણાં તો પણ રક્ષાબંધન આવશે પેલા તે જ
હા એ ભાઈ સારી રાખડી લેવા પડશે
હા
સારી સારી રાખડી લેવાની ભાઈ ને બાંધવાની આશીર્વાદ લેવાના એમના